હેલો! હેલો કેમ છો?
હલો! મજા માં.
મજામાંને? બસ મારે શાંતિ ચાલે. હા ઘરમાં આમ સુખ શાંતિ છે? ને આજે જ અમે આમ સવારે બાર ગયા તા કામથી માસીના ઘરે જતા હતા. ત્યાં, ત્યાં અમે ટ્રાફિક ઉપર આમ ઉદા ઉભા હતા. સિગ્નલ હતું ને તો, તો બાજુમાં એક સાઈડમાં મ મ્યુનિસિપાલટી ના પેલા વર્કર સવારે ખબર કચરો વાળતા હોય છે. એમાંથી એક એમ બેન હા, તો એમાંથી એક બે નામ કચરો વાળતા હતા. એમનું કામ કરતા હતા તો એક ભાઈએ આમ પાણીની બોટલ લીધી હશે, પીવા માટે તો પાણી તો પી લીધું પણ એ બોટલ એમ ત્યાં ને ત્યાં જ બાજુમાં બો તલ, નાખી દીધી ઓ પેલા બેન બજાર આમ કચરો વાળે છે મનત કરે છે, તો પણ આમ એમની સામે બોટલ, નાખી દીધી એટલે આમ નાગરિક તરીકે તમારી આમ કોઈ હા. નાગરિક તરીકે અમ તમારી, ફરઝ હોય કે ના હોય
હા અને નાગરિક તરી કે તો ખરી પણ માણસાઈ એના રીતે પણ, તમે જઈને કચરાપેટીમાં નાખી શકો? શકો છો. આવી રીતે તમે રસ્તા પર એમને સામે નાખી દો સારું ના કહેવાય.
હા, અમ કચરો તો આમ જેમ તેમ ના ફે કઈ ને સરકાર આમ સ્વચ્છતાને લઈને આમ કેટલી સુવિધા પૂરી પાડતી હોય છે. તો તમારે તમારી નાગરિક તરીકેની ફરજો તો આમ નિભાવી કે નહી.
સાચી વાત છે, અને લોકો કચરાપેટી હોવા છતાં કચરાપેટી ચાલુ ગાડીએ કચરો, બહાર કચરા પેટીની બહાર જ ફેંકી દે તો હોય છે, એવું નને કે ગાડીમાંથી ઉતરીને કચરા પેટીમાં નાખે
હા, સાચી વાત છે. અમુક વાર તો આમ જતા હોય છે, બાઈક ઉપર કે કાં તો વ્હીકલ લઈને પેલું આમ કચરા ન ઢેર આવશે, ને એટલે આમ છુટ્ટું ફેંકી દેશે અને ત્યાં પછી કચરા પેડી પડેલી હોય છે, તો પણ આમ એવી રીતે જ અ ફેંકી દેતા હોય છે.
ને ઘણા લોકો આ સુૂક કચરો, ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિન છે તો ભએ બંને કચરો એક જ કચરામાં નાખી દેશે
તેલા લીધે પછી આમ તકલીફ પણ ઘણી પડ પડે પછી.
હા, અને તમે ગમે ત્યાં કચ રો કચરો ફેંકો એટલે, પછી રોગચાળો ફેલાય લોકો માંંધા પડે
હા. અને દરેક વ્યક્તિ આમ પોતાના દેશના નાગરિક છે. તો, એક સારા નાગરિક તરીકે આપણા દેશ અને સમાજ પ્રતે આમ કેટલી મહત્વપૂર્ણ ફરજો હોય છે જો એ નિભાવે તો આમ દેશ ઘણો વિકાસ કરે.
હા, સાચી
અને, દેશના વિ વિકાસ અને પ્રગતિ માટે, પણ નાગરિકોએ પોતાની આમ ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે, કેમ કે નાગરિકની પ્રથમ ફરજ, તો આમ દેશના કાયદા અને નિયમોનું પાલન કરવાની હોય છે જે, હા આજના જમાનામાં તો કોઈ કરતું હોતું નથી, જાહેર હા જાહેર સંપત્તિ નું આમ રક્ષણ કરવું એનું એ ટેક્સ ભરવો, અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું એ, પણ એક જિમ્મેદાર નાગરિકની આ મહત્વપૂર્ણ ફરજ છે
સાચી વાત છે, આજે અમે પણ કોલેજ જતા હતા ત્યારે સિગ્નલ હતું
રસ્તામાં તો, ત્યારે એક ભાઈ સિગ્નલ તોડી દીધું એ સારું ના કહેવાય સિગ્નલ છે, એટલી વાર આપડી સુવિધા માટે જ મૂક્યું છે, તો આપણે એનું પાલન કરવું જોઈએ અને, જો તમારે એટલું જ જલ્દી પહોંચવાનું હોય, તો તમે તમારા ઓફિસ, ના કે કશે પણ જવાનું છે. ટાઈમ છેને, થોડા વહેલાં નીકળી જાવ, તો તમને આવી રીતે સિગ્નલ તોડવાની, જરૂર ના પડે કડે
હા અને કેવું આમ સ્વચ્છતા, સ્વચ્છતા જાળવવી અને પર્યાવરણનું, રક્ષણ કરુ પણ એક આમ દરેક નાગરિકની, આમ જવાબદારી છે. એક સારો નાગરિક, હંમેશા આમ દેશની એકતા અને અખંડ અને ભાઈચારાને જાળવી રાખે છે.
હા, સાચી વાત છે.
હા, એમ કે તમે
ભાઈચારો, તો હોવો જ જોઈએ લોકોમાં
હા, કેમકે તમે એકજ દેસના, આમ નાગરિક છો. એટલે આમ ભાઈચારા સાથે રહો, તો ઘણું આગળ દેશ વધી, શકે છે.
સાચી વાત છે, તો તમારે
હા. અને નાગરિક તરીકે તરીકેની, તો આમ મૂળભૂત ફરજ તો મ મતદાન કરવું છે.
સાચી, વાત છે.
અને આમ યોગ્ય પ્રતિનિધિ છે, તેની પસંદગી કરવી એ પણ એક લોકશાહીમા નાગરિકની, મહત્વની ફરજ છે.
હા.
હા.
તમને અઢાર વર્ષના થાવ, એટલે તમને તમે પરરી પકવન થાવ, તમને એક હક, મળે છે. તમારા પ્રતિનિધિ ને પસંદ કરવાનો, તો તમારે હક બજાવવો જોઈએ
હા, સારા નાગરિક તરીકે, એવા જ પ્રતિિધિ પ્રતિનિધિને આમ પસંદ કરવો જોઈએ, જે દેશના વિકાસમાં ઘણો
હા, જે દેશના વિકાસમા આગ આગળ લઈ, જાય લોકોનું હિતનો વિચારે
હા અને તમે, તો જોુવઓ ને તો આજકાલ તો આમ લોકો એમ જ વિચારતા હોય, કે મારા એક મત કરવાથી ના કરવાથી શું થઈ, જવાનું છે. પણ, હા પણ, જો તમે એક મત ના કરો. અને તમારા એકમતના કારણે, જો. ખોટો પ્રતિનિધિ પસંદ થઈ, જાય. તો પછી એ દેશના વિકાસમાં કઈ કરી શકવાનું નથી.
સાચી વાત છે, અને ઘણા બધા એક જ વ્યક તો એવો વિચારવા વાળુંના હોય, ને કે મારા એકના મત નાખે. કરવાથી શું ફરક, પડે જ સ એવા બીજા, કેટલાય લોકો હોય. જેના, જેમ વિચારતા હોય.
હા, તો એમ પોતાની ફરજ, બજાવે મત કરવાની તો એ સારી બાત છે, અને નાગરિકો એ તો આમ સમાજમાં શાંતિ. સહકાર અને પરસ્પર સન્માનની ભાવના વિકસાવવી જોઈએ.
સ
કે દેશના વિકાસમા યોગદાન આપવું પછી, શિક્ષણનું, મહત્વ સમજવું, જરૂરિયાત. મન લોકોને મદદ કરવી, એ પણ એક, એક જવાબદાર નાગરિકના ગુણો છે.
સાચી, વાત છે.
હા.
આ બધી જ વસ્તુ શાળાઓમા, કોલેજોમાં અ શિક્ષકોએ બાળકોને સમજાવવી જોઈએ, અને એ લોકો પાસે આવું કામ કરાવ. શું રહેવું જોઈએ, પર્યાવરણ માટે. કે લોકોને મદદ કરવા માટે, શીખવવું જોઈએ એમને એમના. હક્ક માટે, અવાજ ઉઠાવવા માટે
હા, સાચી વાત છે. અને બને, એટલું આમ. પુસ્તકોમાં એ એ દેશના, નાગરિક તરીકે શું ફરજ છે. એનો પણ આમ ઉલ્લેખ કરવામાં, આવે! તો એ આપણેે. સારી બાબત કહેવાય, બાળકોને ભણવામાં
હા, બાળકોને સમજાવવું જોઈએ કે તમારી શું ફરજો છે.
હા. અને દેશના સારા ભવિષ્ય માટે દરેક, નાગરિકે આમ પોતાની ફરજો પ્રમા માણિકતાને જવાબ જવાબદારી, પૂર્વક નિભાવવી જોઈએ. હા, કેમકે તમે એક દેશના નાગરિક છો, તો એ પણ આમ તમારી જવાબદારી. કે તમે દેશને આમ આગળ લઈ, શકો
તમને, તમારા હકો. તમે તમારે કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ વસ્તુ ના. કરવી જોઈએ, એને ખબર ના. હ, તો પછી દેશનો વિકાસના થઈ, શકે બરાબર
હા, અને સારા નાગરિકોથી, જ એક મજબૂત અને સમમૂત સમૃદ્ર. સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ થાય છે.
સાચી, વાત છે.
હા, આપણેે જે આમ કરતા હોઈએ છીએ, કે રસ્તા ઉપર કચરોના ફેંકવો ટ્રાફિક ના. નિયમો નો પાલન કરવું, અને મતદાન કરવું. એ એક આમ જવાબદાર, નાગરિક નું આમ ફરજોનું આમ કેમ ઉદાહરણ કઈ, એ ને તો પણ એમ સારી બાબત, કહેવાય
ઘણા લોગો કચરો ફેંકતા હોય, એમાં ઘરે કાચ કે કોઈ કાચની, વસ્તુૂટી તૂટી ગઈ હોય, એ પણ એમ જ કચરામાં નાખી દે છે, તોવું ના કરવું જોઈએ, એને બરાબર પેપરમા વિીટાડીને સ મા પછી, ફેક કારણ કે કચરો નાખ હોય, તો ગાય ભેંસ અને બીજા બધા પ્રાણીઓ ફરતા હોય છે, ખૂબ કૂતરા બિલાડી, એ લોકો કઈક વાર જમવાનું ને એવું શોધતા હોય, ખાવા માટે કઈક વર વસ્તુ, તો એમને વાગી શકે એ કાચને, તો એવી જાગૃતતા લોકોમા હોવી, જોઈએ જે નથી. આજકાલ લોકોમાં એટલી
હા, કેમ કે બધા શું કરે કે ભેગું જ કે થોડીક થેલીમા ભરી થેન્ક, યુ જેસ
એકતરો અલગ નાખવો, જોઈએ
હા, અને કામ તમે જોવા, જાવ તો નાગરિક તમા તરીકેની આમ ફરજ તો તમે કોઈ જાહેર સ્થળો, એ જાઓ છો. તો પણ આજકાલ લોકો કેટલી આમ ગંદગી, કરીને જાય છે.
સાચી વાત છે.
હા, કેમકે એ જાહેર, સ્થળ તમારી દેશની ઓળખ છે. ત્યાં વિદેશથી, પણ આમ ઘણા લોકો, પ્રવાસીઓ તરીકે આમ આવે છે, ફરવા તો એ જોઈને, કેટલી શરમ અનુભવે દશ એટલે બને, ત્યાં સુધી દેશનીયમ સ્વચ્છ, રાખો એ જગ્યા ને તો એમ સારું રે
તમે કશે પણ જાઓ, તો એ સ્થળની જવાબદારી તમારી છે, તો તમારે એ તમારી તમારા માટે જ, તમારી જ સુવિધા માટે બનાવવામાં આવેલું છે, તો તમારે એની કાળજી કરવી જોઈએ
હા અને બને ત્યાં સુધી કચરો, ત્યાં ગંદકીી કોઈ પણ પ્રકારેના કરવી, જોઈએ કેમકે આ આજકાલ, તો લોકો આમ પાન મસાલા ખાઈને પણ જ્યાં, ત્યાં થૂકતા થઈ ગયા છે.
હા. એવા લોકો માટે કોઈ, કડક નિયમો સરકારે ઊભા કરવા જોઈએ.
તો એનાથી, શું કે એ લોકો આમ સીધા થાય છે. કેને ક્યા ક્યાંય ગંદકી, ના કરે હ હા વાંધો, નને સારું ધ્યાન રાખજો, આપડે તો આપડા નાગરિક તરીકે એની ફરજો નિભાઈએ
હા નિભાવી જોઈએ, આપણેે
હા, સારું ચલો